કેમ છો મજામાં છો તમે દેવ
બસ મજામાં તમે શું કરો?
બસ અમે કઈ નહી કીધું આરામ કરતા હતા કીધું લાવ, અમે તમને પેલામ ફોન કરીને આમાં ફોન કરાવવો પડે છે યાર આવુંશું થોડું હત.
હા એતો બધ સાઈમાં મકો તમે હાલમાં શું કરો છો?
હાલમાં તો કઈ કરતા નથી બસ અરે કીધ દેવજી ભાઈને થોડીક વાર્તા મોડે તો કીધું સારું લાગે.
હા તમે એ વાત મૂક ભણવાનું શું ચાલુ છે તમારે?
મારે પણવાનું તો ચાલુ છે ભાડો તમે કડક બોલતા નહી હું તરી આખી ડિટેલ હલુ. જો હું પેલું ભણ્યો પછી બીજું
નાહી એવી રીતે વાત ના કરો એવી રીતે વાત ના કરો કમ્પ્લેટ પ્રોપર વાત કરો.
હા મારે હું કમ્પ્લીટ મારે બી એ પટી ગયું છે મારે કોલેજ પટી ગઈ છે, હા.
હા. તો તમે શું કવ હુંજું કવું છું તમને ખબર. હું પણ બી બી એ જ કરું છું. અ તો તેમાં ઘણું બધું ભણવાનું આવે છે તેમાં બી બીટલે બેચલર ઓફ બ વ્યવસાય અને મ મેનેજન્ટનું ક્ષેત્રનું મહત્વનું ાનક છે અભ્યાસક્રમ છે, આ મારો અવાજ કમપ્લીટ આવે છે ને?
હા કમ્પ્લીટ આવે છે હું તમને એક પેલા વાત કરું કે જેમ કે મારે આઈ ટી આઈ કરવી છે તેમાં મને થોડીક જાણકારી આપો તેજ જેવું જેવું હોય ને કંપની ક્યાં લઇ જાય ને ક્યાં સુધી પહોંચાડે. એનો પગાર કેટલો હોય ને ત્યાં કઈ શું કામ કરવું પડે કેટલું ખાવાનું કેટલું ત્યાં રહેવાનું સગવડ ક્યાં કેટલું હોય મને તમે જાણકારી આપશો.
હા વા સાચી જો તમારે આઈ ટી આઈ કરવી હોય. તો તમે આ આઇ ટી એસ સારી છે તમારી માટે કારણ કે તમારે બી એ પછી આઈટી કરીએ તો આપણે સારી નોકરીમાં મળી શકે પ્રાઇવેટ, જેનાથી આપણું ઘર ચાલી શકીએ. આઈ ટી આપણા કોહેણમાં આવેલી છે, આપણા ડીસાની નજીક. ત્યાં આઈ આઈ ના ઘણા બધા કોશો આવેલા છે, તેના વિશે હું તમને થોડી ઘણી માહિતી આપું. તો જો આઈટીમાં તમે મકેનિકલ એન્જ મનિક મકેનિકની શીખી શકો વાયરમેનનું શીખી શકો છો. આ એક લાઈટી અઇતિયાય્ એટ ઇન્્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કહેવામાં આવે છે ને એક કુશળતા આધાધિત્ વવસાય શિક્ષણ આપતી સંસ્થા છે.
બરોબર પછી મને એમાં એવું હોય છે કે જે વાયર મેનમાં આપડે કઈક
બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે કઈ
હા તમારો આવે જ છે.
અવાજ ની વાત કરું છું.
હા હું એમ કઉ છું કે જે આપડ વાયરમેન છે જે અમુક અમુક જે લાઈનો પકડવામાં આવતી હોય છે કે કઈ રીતે સેઠ થ તું હો મને થોડીક જાણકારી આપોને તેમાં જીવીસીએલમાં કેવી રીતે નોકરી મળતી હોય છે
હા હા વાયર મે વાયર મે વિશ તમને માહિતી આપું જો તમારે વાયરમેનમાં તમા ઇન્ટરેસ્ટ હા હું તમને માહિતી આપું જો વાયેરમને એ વીજળી શે સંબંધી જ મહવ વ્યવસાય છે. વયમેન્યે મુખ્ય ક્યારે કરોતી શોવકાર ખાનાઓને અને્ય ઇમારતોમાં બીજ વાયર બીજ કરું સ્વિચ પ્લગ મીટર ડસ્ટબિન બોર્ડ અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોનું સ્થાપન જાળવી રાખે હુ સમાજ કામ કરવું એ વાયમેનમાં આવે છે આઈઆઈમાં વાયર મેન ટ્રેડ દ્વારા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક સિસ્ટમ સલામતીનો નિયમો વાયરિંગની પદ્ધતિ તિઓ પછ અ આપણે જે ઇલેક્ટ્રિક ડ્રોઈંગ અને વેજ સાધનો ઉપયોગ થાય છે તે માહિતી આપો થોડી
હા હા મારે એમાં એવું હોય છે કે જેમાં આઈટી આપણે જો મેં મારા પાઈએ કરેલી હતી તેમાં મેં પૂછ્યું હતું કે એ વાયર લાઈન માં જવું હોય તો પચી શકાય તેમાં અમુ કોઈ ઇલેક્ટ્રિક ની દુખ કર તો કરી શકાય પછી જે બોર્ડ ની અંદર કામ કરવું તો કરી શકાય તેમા વિદ્યુત બોર્ડ ની અંદર જે નોકરી કરતા હોય છે માણસો હેલ્પર તરીકે એ પણ એમાં નોકરી કર્યું હતો કરી શકાય રેલવે ની અંદર નોકરી કરીવી હો તો કરી શકાય જેમ કે અલગ અલગ રીતે ડિપાર્ટમેન્ટ આવતી હોય છે અલગ અલગ રીત જે એનું સ્થાન આવતું હોય છે ત્યાં કામ કરવા પણ કંપની મોકલતી હોય છે. જેમ કે કંપની થ્રુ પણ કામ કરવા તો મોકલે છે પણ ત્યાં જમવા રહેવાની સગવડ ત્યાં કંપની જ આપતું હોય. જેનો સારો પગાર હોય છે જેમ કે આપણે રેલવે સ્ટેશન આપડે પેલાડી ન જ પડીએે તો ત્યાં આપડે નોકરી કરવા જઈએ તો સારું ત્યા અમુક અમુક ડિપાર્ટમેન્ટ અલગ અલગ આપ કંપની આપે તો પણ આપડે કામ કરી શકીએ અને જેમ કે અલગ અ અલગ રીતે જમવાનું રહેવાની સગવડ ત્યાં પણ કંપની થ્રુ આપતું હોય છે ત્યાંવ રહી સકાય આપડા ઘરે આબુ હો તો રહી શકાય જેમકે શને રવિ ને રજા પણ આવતીું હોય છે ત પણ આપણે અલગ અલગ રીતે અપડાઉન કરી શકીએ છીએ.
તમને વધુ પ્રમાણમાં માહિતી છે મારા કર તો વધુ તમારી પાસે આવી એની માહિતી છે. જો તમે જે હાલમાં બી એ કરો છો. તો બી એ પછી પણ આઈટીઆઈ કરી શકાય છે આઈટીઆઈ જેમાં તમે આઈટીઆઈમાં ઘણા બધા કોર્સ આવે છે જેમાં ઇલેક્ટ્રશયન વાયરમેન પડરડર જો તમારે હાલમાં તમે જે વાત કરી કે મારે જે બોર્ડ ની નોકરી બીધી બોડની ઈજ્યુકેશન માં જવું હોય તો તેમાં આરામથી જઈ શક કો શો અમારા કાકા ના છોકરાએ આઈ એક સર બે વર્ષ કોર્સ કર્યો તો તે હાલ હમણાં હાલ આઈટીઆઈ વિભાગ દ્વારા તેને પ્લેસ મેન્ટ મળી છે બોડ કંનીમાંજીમાં તે હાલ ત્યાં નોકરી કરે છે. જો તમે આ કોર્સ છે ને કુશળતાના એક સ્કીલો છે. જે તમને આઈટીઆમાં શીખડવામાં આવે છે આઈટીઆમાં દરેક પ્રકારની સ્કીલો શી વાડવામાં આવે છે તમને આ બધું જ્ઞાન પ્રેક્ટિકલ આપવામાં આવે છે જેથ થી એ તમે ફ્યુચર માં જઈને તમને કશું પ્રોબ્લેમ ના થાય અને તમારું જીવન સફળ બની જાય. તમે આઈટીઆઈ કરો એટલે તમે કશું ના કશું ધંધો તો શરૂ કરી જ શકો તમે બેરોજગાર ક્યારેય ના ભણો એમ. તો હું ગેરંટી આલુ કારણ કે તમેને આઈ ટી આઇ માં કોર્સ કર્યો તો એમ કે વાયરમેનનો. તો તમને વાયર મિસ વાયર મેન કઈ રીતે થાય વાય રરિંગ કઈ રીતે થાય ફીડરફિટિંગ કઈ રીતે થાય તેમની બધી માહિતી મળી જાય. હવે કદાચ તમને નોકરી ના પણ લાગે તો તમે છે ને પોતાનો ધંધો કરી શકો કે હું લાઈટ ફિટિંગ કરી આપું છું. ઘરમાં તો તમે ધીરે ધીરે તમારી જે વાયરમેનની તમે જે લાઈટ ફિટિંગની માર્કેટિંગ કરો તો તમને જેમ કેવું
હા વાત સાચી છે જેમ કે ભારતમાં આઈટીઆઈ સંસ્થાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે તે સામાન્ય એ રીતે ધોરણ દસ અથવા બાર પછી વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં પ્રવેશ લઈ શ કે છે જેમ કે વિદ્યુત ટ્રેન મુજબ અભ્યાસનો સમયગાળો છ મહિના એક વર્ષ અથવા બે વર્ષ નો હોય છે જેમ કે આપડે આઈઆઈમાં ઘણા બધા રેલ વે ની અંદર જતા હોય છે ત્યાં નોકરી કરતા હોય છે જે રેલવેની પાછળ જે ખાલી ડબ્બો આવ તો હોય ત્યાં પણ ત્યાં નોકરી કરવાની બહુ મજા આવતી હોય છે જેમકે એમ અલગ અલગ આઈટીઆમાં કોર્સ આવતો હોય છે ઇલેક્ટ્રશિયન ફીડર વેડ ર, ટર્નર, મશીનરી.
જેમ અલગ અલગ કોમ્પ્યુટર ઓપરેટર વગેરે અલગ અલગ વાયરમેન ના ડિપાર્ટમેન્ટ આવતો હોય છે જેમ કે ડિજટલ મેનિકલ કો મોટર મેનિકલ ડ્રાયફોસમેને પછી પ્લમ્બર્સ. ટ્રેનોગ્રાફર પછી સિલાઈ ટેક્નોલોજી જેમ કે અલગ અલગ રીતે આઈટીઆઈના અ વિદ્યાર્થીઓ બૌ તેમાં મહેનત કરીને ત્યાં બ ધા કોર્સો પૂરા પાડતા હોય છે આ આઈટીઆઈ દરમિયાન વિદ્યાર્થીઓ થિયરી ઉપર રાંત પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે જેના કારણે તેઓ ઉદ્યોગમાં કામ કરવા માટે તૈયાર બને છે કોર્સ પૂર્ણ થતા તે પછી વિદ્યાર્થીઓ સરકારી ક નોકરી ખાનગી કંપનીઓમાં નોકરી મેળવી શકે છે. એપ્રેન્ટિસ કરેલી શકે છે અથવા તે પોતાનો સ્વરોજગરાજ પણ તે કરી શકે છે.
હા હું તમને એક માહિતી આપું કે આ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલ વ્યવસાય લક્ષી તાલીમ ને સંસ્થા આપે છે જે આપણા આપણી નજીકમાં આવે લ જે ડીસા ને નજીકમાં આવેલા ભુગાનીતા માં પણ આવેલા છે તેમાં જ્યારે હું જ્યારે દસમા ધોરણમાં તો ત્યારે અમારી સ્કૂલમાંથી ત્યાં લઈ ગયા હતા ત્યાં અમને ઘણી બધી માહિતી આપી તી. અમે દરેક પ્રકારના કોર્સમાં ફર્યા હતા દરેક કોર્સની માહિતી પણ મેળવી હતી જેનો મુ હેતુ વિદ્યાર્થીઓ વિવિધ ટેકનિકલ વ્યવહાર અને કૌશલ્યોમાં નિપુણ બનાવી રોજગાર માટે તૈયાર કરવાનું હોય છે. જેમાં કોઈ બેરોજગારી હોતી બી નથી આઈટીઆમાં ઇલેક્ટ્રિશિયન વાયરમેન ફીડર વગેરે કોપા કોપા ખુબ જ મહત્વનો કોષ હોય છે બ ટર્નલ મેકેનિકલ આમાં તો તમને સિલાઈ મશીન પછી મે જે બ્યુટી પાર્લર નું પણ શીખવામાં આવે છે જેથી તેઓ વાસ્તવિક કાર્ય સ્થળ કાર્ય સ્થળ સરળતાથી કામ કરી શકે
તે પણ આઈટીઆઈ કરી શકે છે અને એનું બ્યુટી પાર્લર મારે તેમને કરી આપવું છે છે તો પણ એ તે એક કોર્સ કરી શકે છે જેમ કે અલગ અલગ પ્રાઇવેટ ની અંદર જે અલગ અલગ પાવડર દ્વારા મેકઅપ બનાવવામાં આવે છે તે પણ તેયા આખા અલગ લાઈનમાં ખાવામાં આવતું હોય છે જેમકે તમે આ લગાવો તો તમારે આટલું વાઈટ શરીર થાય તમે જે પ્રમાણે પાવડર લગાવો તો પણ એ આટલા વાળ ઉતરી જાય ને કે અલગ અલગ રીતે તેમમાં અલગ અલગ રીતે ભણવા આવતું હોય છે જેમ કે આપણે ધારો કે આપણે પણ કરવું હોય તો કરી શકીએ
તમારી વાહીફ કોસં કરે છેને તેની એટલે કે તમારે છે ને તેને સિલાઈ મશીનમાં મોકલવાની હતી જેમાં સિલાઈ મશીન તમ સિલાઈ કરતા શીખડાવે છે અને જે હાલમાં જે તમને માનવ કલ્યાણની યોજ નાવો શરૂઆ થઈ છે તેમાં તમારે વાઈફને કહીને તેમાં ફોર્મ ભરાવાનો હતો માનવ કલ્યાણ યોજના સિલાઈ મશીનમાં જેથી તમને સરકાર તરફ ત્રીસ હજાર સુધીની સહાય મળે છે કે તે વખતે તમે મશીન મંગાવ્યું હોય તો તે મશીનમાં તમને ત્રીસ હજાર સુધી સહાય મળે છે સરકાર દ્વારા હવે તમે જો સિલાઈ મશીન તમારી વાઈફ સિલાઈ મશીન આવડી જાય હા વાત સાચી તમારે સિલાઈ મશીન આવડી જાય તો તમારું ઘર પણ ચાલુ જાય પછી તમે અલગ ધંધો કરો તમે જે દંપતિ સારી રીતે સુખી જીવી શકો છો કોઈ બોલો
હા વાત સાચી છે જેમ કે મારે વાઈફને મારે સિલાઈ મશીન લઈ આપવું છે જેમ કે તમે કીધું કલ્યાણ યોજના ફોમ ભરાને જે ત્રીસ હજાર જેવી યોજના સરકાર આપતું હોય છે તે ત્રીસ હજાર ની અંદર અમે સાત થી આઠ હજાર નું જો સિલાઈ મશીન લાવશું પછી તેમાંથી ઘરનું કરિયાણું પછી ઘરના પતરા જેમ કે અલગ અલગ રીતે અમે ઘર બનાવશુ પછી જેમાં
તે કરિયાણું લઈને અમે પણ આવી રીતે ધંધો ચાલુ કરીશું અને જેમ કે અમારી વાઈફ જે મશીન ના જે સિલાઈ મશીન ના પૈસા આવશે તેનું પણ અમે કઈક અલગ વિચારશું જેમ કે અલગ અલગ જોબ છે પછી અલગ અલગ રીતે જેમ કે કામ કરી શકાય તેવા અમે ધંધા કરીશું જેમ કે વ્યાજ પૈસા આપવાના જે વ્યાજે પૈસા આપો તે પણ આપણને વ્યાજે મળે છે એવીજ રીતે આપડે જો અમે તમને વ્યાજે આલીએ તો પણ તમે એમને વ્યાજ આપો તો અમારે પણ કામ થાય અને તમારે પણ કામ થાય જેમ કે આપણે બંને રીતે સીધી રીતે એ ધંધો ચાલી શકે જેમ કે મારી વાઈફ તમને સંચો ચલાવીને પૈસા આપે એવી રીતે હું તમારી પાસે વ્યાજ લઈ શકું છું
હા તો બરોબર છે જે આ ટ્રેલર ન એક જે સિલાઈ મશીન એક મહત્વ વ્યવસાય લક્ષી કૌશલ્ય છે જેમાં કપડા નું માપ લેવું ડિઝઇન તૈયાર કરવી કટિંગ કરવું સિલાઈ કરવી પછી બધું શીખડવામાં આવે છે
હા
આ કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના કપડા શર્ટ અને પેન્ટ, કુર્તા
હા પણ તમારી વાત સાચી છે જેમ કે તમે મારી સંગાત બોલી રહ્યા છો તો પણ તમે જેમ હસી હસી ને વાત કરીશું એમ પણ અમારી વાઈફ